હેલો!
હેલો!
હા, બોલને શું કરે છે?
કંઈ ની, કેમ છે તને?
મને સારું છે, તને કેમ છે?
મને પણ સારું છે, શું કરે છે તું?
કઈ નહી, જો તો જમુ મેગી ખાધી. જમીને એટલે કે મેગી ખાધી જસ્ટ. કાંઈ નઈ હવે, કઈક રસોઈ બનાવવાનો વિચાર કરું છું.
મેગી તો ખાધી, તોય તને રસોઈ બનાવી હજુ એમ!
અંકલ માટે.
ઓહ, ઓકે. તો બીજા બધા ક્યાં?
બીજા બધા એટલે હું, મારી નાની બેન, મોટી બેન અને અંકલ જ છે ને.
ઓ એટલા જ છો? તો બીજા બધા ફેમિલી ના કે બહાર ગયા લાગે.
હા બાર ગ્યા સ.
વેકેશન કરવા?
હા વેકેશન કરવા મહારાષ્ટ્ર ન્યાં જ આયવા સ તમારા રાજ્યમાં.
ઓકે! તો તું કેમ ના આવી?
હું તો જઈ વી.
એવું છે.
હા.
તું મહેંદીનો ક્લાસ કરે છે કા?
હા મેંદી નો ક્લાસ કરું છું.
આવડી ગય તને મહેંદી કરતા?
હા આવ આવડી ગે હવે બ્રઇડલ ની શીખું છું.
હ મતલબ, દુલ્હન મેંદી નહી પ્રોપર આવડી ગઈ તને? કે હજુ સી શીખવાનું બાકી છે.
ના આવડી ગઈ છે, તો ખાલી પ્રેક્ટિસ બધી આવડી ગઈ છે
એવું છે.
હા
તો ત્યાં, કેટલા મહિનાનો કોર્સ છે?
હું તો એક મહિનામાં શીખી ગઈ હવે ખાલી એક મહિનામાં જાઉં છું પ્રેક્ટિસ હાટુ જઈસ.
એવું છે.
હા.
કેવું લાગે હાર્ડ છે કે ઈઝી લાગે?
એ તો આપણા ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડ કરે.
તું મહિનો દિવસમાં શીખી ગઈ ને? ઓકે.
આમાં આપણના રસ હોય તો આપડે મહિનોદીમા યે શીખી જાય, નોરસ હોય તો એ છ મહિના એ ઓછા પડે.
એ વાત સાચી, આઈ થિંક તારા સિસ્ટર ને પણ આવડે છે ને મહેંદી કરતા? મોટી સિસ્ટરને
હા એ મારા મમ્મી ને આવડતી ને એટલે અમને વાહેંથી બધાય ને આવડી ગય.
એવું છે.
તો તારા મમ્મી શું, મહેંદી કરાવતો?
કરાવતા નહી કરતા હા એમ અમારા હાથ ઉપર કરતા હો.
ઓકે. તો તારા મમ્મી કઈ શીખવા ગયા કે એટોમેટિક એમને આવડતી જ હતી.
એ તો નથી ખબર.
ઓકે. સારું, બાકી બોલ? શું ચાલી રહ્યું છે, કોલેજ કમ્પ્લીટ કે?
કોલેજ તો મોટી દીદી ના કમ્પ્ટ થઈ, મેં તો એડમિશન લીધું.
હું તો ભૂલી ગ
હા હ હજી ફર્સ્ટ ઇયર માં આઇવિ.
ઓકે, તો શું વિચારશે અવે?
હવે કઈ નથી સી એસ ઇ કરવાનું છે, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, એટલે બી ટેક
ત્યાં આગળ ફ્યુચરનું કંઈ વિચાર્યું છે, શું ભણવું છે તારે કંઈક? કંઈક તો વિચાર કર્યો હશે?
કમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવું છે એમ ત
એમ નહી સાયન્સ લીધું છે ને તો ડોક્ટરી કેવી રીતના
ના પણ મારે એ ગ્રુપ હોય તો એન્જિનિયર જ બને ને ડોક્ટર ના બને.
એવું છે બાકી કેતા હોય બધા કે સાયન્સ અહ કમ્પ્લીટ હોય ને તો ડોક્ટરી ઈન્જિનિયર
હા હા. હા હા એ સાયન્સમાં જ બી ગ્રુપ કરે ને તો ડોક્ટર થાય એ ગ્રુપમાં નો થાય.
એવું છે.
હા. ડોક્ટર બનવું. તો પર ડોક્ટર બનમાં અડધી ઉંમર નીકળી જાયને આપડે અહીંયા કઈ અડધી ઉંમર લી ખરે રેવાનું દે પણ નાખે
હ એ વાત સાચી તારી.
એટલે એન્જિનિયરિંગમાં ફટાફટ થઈ જાય ચાર વરષ હવે કોલેજ ની છે. ચાર વરસ કોલેજ પુરા એટલે પછી ઇન્કમ આવવા માંડે.
ઓકે, તો ખાલી કોલેજ જ કરીશ, કે સાઈડ બિઝનેસ કંઈક?
હા સાઈડ બિઝનેસ કરશો ને કઈક?
ઓકે સારું બાકી નાની સિસ્ટર શું કરે છે?
તોજ એક જામ આઈ.
તારાથી બહુ નાની છે, કઈ તો.
હા.
એક જોતા બહુ સારું છે તમારે જો તમે બંને મોટીઓ છો તો એમને સજેસ્ટ કરી શકો એમને બધું એજ્યુકેશનમાં એમને વાંધો નહી આવે.
હા વત છે એને તો એમે ક્યાંય વાંધો તો એમ નથી
એમ કેમ કોઈ તો શીખડવા વાળું હોવું જોઈએ ને
હા એમ જ ને એટલે શીખવાડવા વાળ જ છે ને ઘણા એટલે જ કે ક વાંધો આને છે.
તું ને તારા દીદી શીખડાવતા હ છે ને એમને પણ
હા બે શીખવાડે બધા શીખવાડે ઘરેમાં
નાની છે ને પણ હજુ કેટલા અ અત્યારે કેટલામાં છે એ?
નવ વર્ષ નવ વર્ષ આલ સરજી આઠ વરષ
એમ નહી
તો
હ પેલો આ ધોરણ નો રિઝલ્ટ એમનો અત્યારે આવ્યો ને
નહી બીજા તોરણ માં આવું જ ત્રીજા તોરણ માં આવી
એ ત્રીજા ધરણમાં ગઈ
હા.
એમ કે શું પેલા માંથી બીજામાં ગઈ.
ના ના હવે ત્રીજામાં આવી ગઈ
ઓકે તો તો એને ઘણી હવે તો ખબર પડતી હશે નહી.
હામ.
સારું એમને શીખડાવતા જાજો એટલે ઈ તમારાથી હોશિયાર થશે જોજ.
હા યો મારે અત્યારે છે ને અત્યારે સત્તાણું ટકા એયવા એને
હા એમ તો નહી તમારા મમ્મી કહેતા હતા તમે બંને નાની આ કેટલા નાના હતા ને ત્યારે તમારું રિઝલ્ટ પણ એવી રીતના જ આવતું ઓલી મોટી સિસ્ટર ને તો અ ફસ્ટ નંબર આવ્યો હતું ને એમના તો. અને તારો પણ આવ તો ને
હા હા બેનો આવ તો હવે વૈભવ એ નથી આવશે.
હા નાની સિસ્ટરનો હજી મતલબ નાઈન્ટી સેવન પર્સેન્ટેજ છે બટ નંબર નથી રાઈટ.
હા એવું કઈ જરૂરી થોડી નંબરે
જરૂરી નથી જસ્ટ એક કહું છું કે તમે એમને શીખડાવતા જાવ તો એ નવ પણ નંબર આવી જશે એમ.
હા હા શીખવાડીએ છીએ.
એમ તો એ કેટલી ખુશ થશે જ્યારે એમનો ફર્સ્ટ નંબર આવશે વિચાર તો કો તમે બને એટલા ખુશ થતા અમ તમારા મમ્મી કહેતા મને.
હા નંબર આવે તો ખુશ જ થાય ને શું કરે હું.
એજ કઉું છું ના ના અમુક છોકરાઓ રોયો મારો નંબર આપ્યો કઈ.
હા મને એક ટકોઈ ઓછો આવતો ને તો મને રોવ આવતું ખબર છે યાદ છે.
ખબર છે મને.
એક વાર દીદી તો કેવી રોતી તી.
હા, દી દીધી તી એક પર્સન. તે જુ ઓછો આવ્યો એમ કંઈક એ ખબર છે, તારા મમ્મી એ મને બધું કઈ દીધું છે.
હા એટલે જ, પેલા મને બઉ ઓલું થતું, મને તકો ઓછું એવા ને હવે તો એક ટકામાં સો થઈ. જેમ થાઈ
એમ તો ગમે એટલા ઓછા પર્સન્ટેજ હોય, આપને એજ્યુકેશન કેવી રીતના છે, આપણને કેટલું સમજાય એની ઉપર ડિપેન્ડ હોય બધું, નંબર આવે કે ટકાવારી વધુ આવે તો એમાં જ સક્સેસફુલ થાય એવું કંઈ ના હોય.
હા, સ્કીલ મેટર કરે ને? માર્કસ મેટર ન કરે.
એજ ને.
હમ્મ.
સારું, બાકી કે વરસાદ છે ત્યાં?
ના, વરસાદ તો નથી, અઈંયા તડકો હે ફુલ.
અઈંયા વરસાદ થાય છે હોં.
હેં મારે ન્યાં આવું હે રોકાવા તો.
આવજે ને, ક્યાં ના છે તને.
હાશ.
તારા દીદીને ને તારા હેં?
હાં. શું કેશું?
અરે હું એમ કઉ છું કે વરસાદ આવે છે એટલે રોકાવા આવું છે એમ, અઈંયા તો કેટલો તડકો હ, વરસાદનું તો કાંઈ નામે ય નથી.
અરે આ વર્ષે છે ને વરસાદ વેલો ચાલુ થવાનો છે, અઈંયા કાલ રાતે અતો, આજ સવારે હતો, એટલે ગમે તારે આવે છે.
એટલે ન્યાંજ ખાલી વેલો ચાલુ થવાનો? આઈંયા નઈ થાય?
ત્યાંય થઈ જશે. તો એમ કવ છું દસ પંદર દિવસમાં તો એય ચાલુ થઈ જશે, તો પંદર દિવસ માટે તારે આઈંયા શું આવવું એમ.
પંદર દિવસ નહી આવો તો પછી અહીયા પંદર દિવસમાં ચાલુ થઈ જાય તો પછી અહીયા આવી જવા કરે વાંધો છે
મને કાંઈ વાંધો નથી, તારે આવા જવામાં જ અઠવાડિયું નીકળી જા હે.
નો નીકડે. બે દિવસમાં આવી જઈશ.
હાં, બે દિવસ આવવાના બે દિવસ જાવાના, તો રોકાઈશ કેટલા દિવસ?
કાંઈ નઈ ટ્વેન્ટી ફોર અવર્સ જોય ખાલી મને આવા માટે, તો બે દિવસ જાય ખાલી આવા જાવાના એનું કાંઈ ન થાય.
ઓકે, સારું તો આવજેને વાટ જોઉું છું.
હે હા હા.
પછી જાતાત, હા પછી જાતાત તમે વરસાદ ચાલુ થઈ જાય રસ્તા બંધ થઇ જાય પછી ન કેતી મને
રોકાય ને હું તો રોકાય જઈશ મને તો આલશે
હા તો મહેન્ડી ક્લાસ ને એ બધું કોલેજનું ને એ તારું.
ઈ તો શીખાય ગયું બધે કોલેજને તો હજી આગલા મહિનાના છેલ્લા વીકમાં કોલેજ ચાલુ થાય
એવું છે તો આવતી રે ને તું ને તારા સિસ્ટર અઅ બંને સિસ્ટર પણ આવતા રેયો.
હજી તો મહિનો દિવસની વાર છે કોલેજ ચાલુ થાવા મહિના દિવસ કરતાય વધુ
હા તો એટલે જ કહું છું ને અવતારી હોય એમ
હા આવશું હો.
અરે સાંભળ મને ઓલા આંટી બોલાવી રહ્યા છે બાહર. હું છે ને પછી કોલ કરું તને હોને
હા ઈ આંટી આપડે વાત કરતા હોય ત્યારે જ બોલાવા આવે કા
અરે એમને કઈ કામ ધંધો છે જ નય. આલતા આવે આવાજ દેતા એમને કઈ
એવું છે હવે આંટીને કાઈને બીજું તો શું રાખો ઉહ
હા ચાલ કરું હું પછી કરીશ તને કોલ હને.
એ હા-હા બાય-બાય.